હલો ભાઈ, જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
જય શ્રી કૃષ્ણ ભાઈ, રાધે રાધે કેમ છો તમે ભાઈ?
બસ, ભાઈ મજામાં તમે કેમ છો શું ચાલી રહ્યું છે? ખેતી બટી તમે કરી રહ્યા છો.
હા, ભાઈ અમારે ખેતી તો કરવું જ પડે. કારણ કે, અમારા ઘરના બધા ખેતી કરે છે એટલે તો મોસ્ટલી હું તો ઘરે વેકેશન ચાલી રહ્યું છું એટલે કે હવે તો અમે જે ખેતી કરતા હતા એટલે કે, અમારા જે એમ કોમને જે મેં કરતો હતો તેનું જે હમણા પૈટું છે બધું ભણવાનું જે ખેતીમાં ધ્યાન આપું કારણ કે જે વેકેશન ચાલી રહ્યું જેમ કે મારા માતા પિતા છે તે ખેતી કરે છે અને તેમને હેલ્પ કરવા માગુ છું. કારણ કે, મને પણ ખબર છે કે એ લોકો કેટલી મહેનત કરે છે અને ખેતીમાં કેટલી મહેનત જુએ છે કારણ કે આજકાલના જે ખેતી કરનાર બધા ખેડૂતો છે એ હવે તો ખૂબ મહેનત કરવું પડે. કારણ કે, તમે જાણો છો કે હમણાં વાતાવરણના લીધે એમની ખેતી બગડી પણ જાય છે કારણ કે તમે જાણો છો કે આ વાતાવરણ આ ખેતી પર ખૂબ અસર કરે છે કારણ કે વાતાવરણના લીધે ઘણી બધી અમે જે શાકભાજી રોપીએ છીએ તેને ખૂબ પ્રકારની અસર થાય છે અનેર બગડી પણ જાય છે અને એટલું બધું સારું ફળ નથી નીકળતું અને અમને કોઈ વાર નુકસાન થવાનું પણ વધી જાય છે. એટલે, આ બધા ખેતી કરવામાં પણ થોડું ઘણું હવે તો વિચારતા છે પરંતુ મારા માતા પિતાનાથી નથી સમજતા અને ખેતી કર્યા કરે છે. હવે, એ લોકો પહેલાથી ખેતી કરતા છે તો હવે ખેતીમાં મન લાગી જાય પછી ક્યાં નહી ઉઠવા એમ એટલે કે એ લોકો મન લાગ્યા જ કરે છે અને એ લોકો ખેતી કર્યા જ કરે છે અને સારી એવી ખેતી પણ કરે છે અને ખૂબ વ્યવસ્થિત રીતે કરે છે અને યોગ્ય પ્રકારની ખેતી કરે છે અને અમારે જે ખેતી કરે છે તેનો મુખ્ય મુખ્ય સ્ત્રોત તો તમે જાણો છો કે પાણી હોવું ખૂબ જરૂરી છે. ખેતી વિના તો એટલે કે, પાણી વિના ખેતી શક્ય જ નથી એમ એટલે કે, ખેતી કરવું હોય તો મોસ્ટલી પાણીની સગવડ આપણી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે, આપણે જો ખેતી કરશું તો પછી આપણે દરેક વરસાદ પર આધાર રાખશું તો પછી એવું તો નહીં ચાલે એમ. એટલે કે, વરસાદ તો તમે જાણો છો અમુક સિઝન આવે છે જેની સીઝન ચોમાસાની સિઝન અત્યારે આવે છે પછી નથી આવે એમ. એટલે કે, બધા લોકોએ ખેતી કરવી હોય તો મોસ્ટલી એની પાણીને સુવિધા રાખવી ખૂબ જરૂરી છે. બાકી તો તમે જાણો છો કે, ખેતી તો આજકાલના આપણા ખેડૂતો માટે ખૂબ મુખ્ય એ જ કારણ છે તો જ પોતાનું ગુજરાત અને ગુજરાન ચલાવે છે. કારણ કે, એવા ઘણા બધા ખેડૂતો હોય છે તે મોસ્ટલી ખેતી કરીને જ આવક કમાય છે અને પોતાનું ઘરનું જીવન ચલાવે છે. પરંતુ સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે, જે ખેડૂતો છે તેમને ઘણી બધી સરકારની સરકારી યોજનાનો લાભ મેળવો જોઈએ. કારણ કે, ખેડૂતોને જો સરકારી યોજનાનો લાભ નહી મલશે તો પછી એ લોકોને ખેતીમાં કોઈ પ્રકાર ન મલશે જેને કોઈ પ્રકારની આવક વધારે થશે અને ખેતીમાં જો નુકસાન થશે તો પછી એમનું ભરપાઈ કોણ કરી આપશે એ પણ વિચારવું જોઈશે. સરકારે કારણ કે, એ ઘણા બધા એવા ખેડૂતો છે તેમને સરકારી યોજના વિશે ખબર પણ નથી અને ખેતીમાં નુકસાન થાય તો પછી એ લોકો રડે છે પછી એ લોકોનો એમના ઘરે ઘણી બધી ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે. એટલે, આવું બધું પ્રકારની પરિસ્થિતિ નહીં થવા માટે સરકારે એ યોજના બહાર પાડવી જોઈએ. કે, કોઈ પણ પ્રકારના પાકને નુકસાન થયું હોય, તો પછી એ લોકોને પાકનુ શની માટે થોડું ઘણું વળતર આપવું જરૂરી છે. અને આવા ઘણા બધા ફોર્મ ભરાય છે મને પણ ખબર છે મને તો સરકારી જે પણ બધું બહાર પાડે છે તો પહેલા મને તો ખબર પડી જ જાય છે. અને કારણ કે મારા જે સગાય એમને જે એ લોકો સરકારી યોજના બહાર પાડે છે. એટલે, મને સારી એ બધી પ્રકારની મને સહાય મળી જાય છે અને મે, તો મારા ગામમાં ઘણા બધા પરિવારને મેં તો જણાવું છું. સરકારી યોજના હમણા આવી છે તો તમે લાભ મેળવો અને ફોર્મ ભરને તમે આ હું, પણ યુઝ કરી શકું છું. એટલે, મેં એવું નથી કે એમને નથી કેધું પણ આખા ગામના લોકોને કહું છું અને બધા જ પરિવારને જે ખેતી કરે છે. તે લોકોને કહું છું. બાકી તમારા ગામમાં શું ચાલી રહ્યું છે હમણાં બધા તમારા ગામમાં જે બધા ખેડૂતો છે તે બધા લોકો યોગ્ય રીતે ખેતી કરી રહ્યા છે કે પછી બધાંને ટોપિક પડી રહી છે.
હા ભાઈ, અમારા ગામમાં ખેડૂતો છે જે લોકો યોગ્ય રીતે ખેતી કરી રહ્યા છે પણ અમુક મિત્રો એવા છે જે લોકો પાસે જમીન એવું તો સારા પ્રમાણમાં છે પણ ખેતી નય કરી રહ્યા તો તેમ લોકોને મેં થોડી નોલેજ આપી અને એના વિશે માહિત આપી જેમ જેમ કે જમીન કેવી રીતે તૈયાર કરવી અને કેવી રીતે કરવું તો મેં એને નોલેજ આયપી કે પેલાં તો દર ત્રણ વર્ષ જમીનનું પરીક્ષણ કરવું જોઈએ જેથી કરીને તેમાં કયાં પોષક તત્વો નાઇટ્રોજન, ફસ્ફરસ, પોટશ ઘટે છે તે જાણી શકાય અને આપણે ખેતી કરતી વખતે જેતે ખાતર વાપરવું હોય જેમ કે છાણયું ખાતર, અછાણયું ખાતર જે જમીનને ફળદુપ રાખે તેના વિશે મેં એને એમનો એમ એ લોકોને માહિતી આયપી અને તેનાં બાદ પ્રાકૃતિક કૃષિ જેમ કે સુભાષ પાલેકર જે પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચ ઘટાડીને નફો ઉત્પાદક વધારી શક તેના વિષે મે લોકોને માહિતી આપી અને એ લોકોને જાગૃત કરીએ. ત્યારબદ મેં લોકોને સમજાવ્યું કે, મુખ્ય પાક છે અને તે કેવી રીતે કરવું જોઈએ કે વાવણી કરવી જોઈએ અને કયા સમય પર કરવી જોઈએ તેના વિશે માહિતી આયપી જે રીતે જેમકે, ચોમાસામાં આપણે જે કપાસ, મગફળી, ડાંગ, ડાંગર અને સોયાબીન જેવા પાકને આપણે જૂન. જૂનથી લઈને જુલાઈ સુધીના સમયગાળામાં આપણે વાવી શકીએ છીએ. ત્યારબાદ શિયાળામાં આપણે ઘઉં, ચણા, રાયંડો અને જીરું જેવા પાકો આપણે ઓક્ટોબરથી નવેમ્બર તે પકાવી શકીએ છીએ અને ઉનાળામાં તો આપણે બાજરી, મગ, તલ અને શાકભાજી જેવા પાકો આપણે પકાવી શકીએ છીએ. આ રીતે મેં એ લોકોને માહિતી આપી અને તે લોકોને જાગૃત કર્યા, તો પણ ઘણા બધા વ્યક્તિઓ જાગૃત થયા છે અને ઘણા બધા ગભરાય છે. કારણ કે, ખેતીમાં અમુક વખત નુકસાન ઘણું થાય છે. તમે એ લોકોને કીધું કે ભાઈ હા નુકસાન તો થાય છે પણ આપણે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને સરકારે જે તમે યોજના કીધી તો યોજનાનો આપણે લાભ મેળવવો જોઈએ જેથી કરીને આપણે ખેતી કરીએ અને આપણું દેશને આગળ વધઈએ કારણ કે આપણા દેશ સૌથી વધારે ખેતી આપણા દેશમાં થાય છે અને આપણો દેશ ખેતી ન કરશે તો આપણેને ખાવા પીવાની સુવિધા ક્યાંથી પૂરી થશે તે વિશે મેં લોકોને ખૂબ જાગૃત કર્યા તો તે લોકો પણ પોતાની ખેતી કરવા લાગ્યા છે, બાકી તવારનું શું કહેવાનું છે?
હા, ભાઈ એટલે કે ખેડૂતોને જાગૃત કરવા ખૂબ આપણે પેલું કરવું જોઈએ અને સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, એવા તો ઘણા બધા અમારા જે ગામના બધા ખેડૂતો હતા તેઓ ખેતી કરવા ખેતી નહીં કરવા બધા એ લોકો વિચારી રહ્યા છે. કારણ કે, ખેતીમાં એ લોકોને આવક થતી અને એ લોકોને લોસ જ થવા માડયો છે એટલે ખેતી કરવાનો છોડી રહ્યા એવું પણ વિચાર કરી રહ્યા છે હવે એ લોકો પણ એવું જ કે હવે ખેતીમાં એ લોકોને કોઈ આવક બીની થાય તો પછી ખેતી કરીને શું ફાયદો એ લોકો એવું વિચારે છે અને એ લોકોમાં એ લોકો એવું વિચારે છે કે જે અમે ખેતીમાં આવા અલગ જે પૈસા નાખીએ છે ખાતરના કે પછી દવા છટવાના કે પછી આવા પાક લાવવાનો બિયારણ લાવવાનો બધું કોઈ પણ આવા ખર્ચા રોપણી, કાપણી કે પછી આ ભાત વાવવાનું, ભાત કાપવાનું એ બધા પ્રકારના જે પણ ખર્ચા થાય છે મજૂરોને આપવાના જે હોય છે તે બધા ખર્ચા તો કરીએ છે. પરંતુ હવે, પાક જ નથી સારો નીકળતો તો પછી ક્યાંથી ભરપાઈ થાય. એવું બધું વિચાર કરી રહ્યા છે અને અમુક ખેડૂતો જે ખેડૂતો હતા તે ખેતી છોડી પણ દીધી છે. એટલે કે, સરકારે એ વિચારો જો કે, જે પણ આવો ખેડૂતોને નુકસાન થાય કોઈ વાર તો પછી એમના ભરપાઈ માટે એ લોકો નુકસાન સામે વળતર આપવું જોઈએ તો પછી એ લોકો ખેતી કરવા આગળ પ્રેરે છે અને એ જ છે કે, ખેડૂતોનું જીવન તો આવી રીતે ચાલશે અને તમે જાણો છો કે, હવે ખેડૂતો પણ હવે તો ઘણા બધા ટેકનિકલ પણ થઈ ગયા છે. કારણ કે, તમે જાણો છો કે, પહેલા તો બધા લોકો હળથી ખેતરો ખેરતા અને બધું કામ ચલાવતા અને મોસ્ટલી બધીતો બધું કામ કરતા. પરંતુ હવે તો ઘણા બધાકાર કારના ટેકનોલો સાધનો તમે જાણો છો કે ટ્રેક્ટર છે, ખેડવાનું મશીન બધી ઘણી બધી પ્રકારની બધી ટેકનિકલ સાધનો આવી ગયા છે. જેના લીધે ખેતી પણ ખૂબ સરળ થઈ ગઈ છે અને બધા લોકોને યુઝફુલ થાય છે એમ એટલે તો ઘણી બધી પ્રકારના ખેતી કરવાવામાં ઘણા બધા પ્રકારના સાધનો આવી ગયા છે અને તેથી એ લોકોનો સમય પણ બચે છે અને મહેનત પણ ઓછી થાય છે. એટલે કે, મહેનત એટલે કે બહુ કામ નથી કરવું પડતુંને યોગ્ય રીતે મશીનથી એ લોકો કામ કરી શકે છે જેમકે તમે જાણશો ભાત કાપવાનું મશીન પણ આવી ગયું છે અને બધા લોકો જેમકે ઢોર માટે બધા લોકો ચાર કાપે છે જેમ કે હાથથી હા ચાર કાપવાનું પણ મશીન આવી ગયું છે એમ એટલે બધા લોકો હવે નવી નવી ટેકનોલોજી યુઝ બહાર પાડે છે અને ખેતી માટે સાધનો તો ઘણા બધા આવી ગયા છે અને સરકારે તો એ પણ યોજના બહાર પાડેલી કે જે જેમકે તમે જાણો છો? કે સબસિડી કારણ કે જો આવી રીતે બધા ખેડૂતો આવી બધા પ્રકારના સાધનો લેશે તો એમને પચાસ ટકા જેટલી એમ સબસિડી મળશે એવું પણ એ લોકો જાહેર કરેલું છે અને એ લોકોને બધાને મળી પણ છે અને અમે પણ એ આ જે સબસિડીનો યુઝ કરેલો છે અને ખૂબ સારી રીતે અમે એનું પણ યોગ્ય રીતે અમને જ્ઞાન મેળવેલું બાકી તમારે શું કહેવું છે તમે આવો કોઈ સબસસીડીનો યુઝ એટલે કે સબસિડી મળેલી છે કોઈ તમે કંઈ પ્રકારનું ટ્રેૅક્ટર ખરીદ્યું કે પછી અન્ય પ્રકારનું આવા ખેતી માટે સાધન માટે કોઈ સાધનો ખરીદ લે તો તમે આવો સબસિડીનો યુઝ કરેલો તો પછી નહી કરેલો
હા ભાઈ સબસિડી નો ઉપયોગ તો કરે ને કોઈ પણ ખેડૂતો સબસિડીનો ઉપયોગ કરે મેં સબસડીનો ઉપયોગ કરીને મેં ટેક્ટર લીધેલું અને મે બીજી બધી જે આપડા આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે તેનો પણ ઉપયોગ કરતો જ છું જેમકે ટપક અને ફુવાળ પદ્ધતિ આ ફુવારી પદ્ધતિ જેમ કે આપણે જ્યારે પાણીની આપણને અછત હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ જેથી કરીને પાણી પાણીનું પ્રમાણ ઓછું જાય અને જે સિંચાાઈની પદ્ધતિ છે તે આપણને રામબણ તરીકે ઉપયોગમાં આવે છે અને જે બી જે બિયારણ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવેલ પ્રામાણિક અને સુધારેલ બિયારણનો ઉપયોગ આપણે કરવો જોઈએ જેથી કરીને આપણે સારું પડે અને રોગ નિયંત્રણ જ્યારે પાકમાં જીવતા કે રોગક આપડા ને જે તત્વુઓ દેખાય તો આપડા તરત જ આપણે દવા અથવા અગ્રસ્તર જેવા પ્લેટફોર્મની મદદ લઈને નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ જેથી કરીને આપણો પાક બગડે ના અને જે પાક થાય તે સારો અને વધારે પ્રમાણમાં છે, જેથી કરીને લોકોમાં નુકસાની ન અનુભવે, બાકી બીજું તો શું જ કેવુ કે ખેતી તો આપણો જીવનનો એહમ ભાગ કેહેવાય જે આપણા પૂર અ પૂર્વજનો કરતા આવતા હતા તો આપણે પણ કરવું જ જોઈએ અને ખેતી હમણેં જેમ તમે કીધું કે ટેકનોલોજી વિકસી છે આમ તેમ તો આપણે તેમાં જે આપણા કોશચ્યુમ છે ને એ બધાનો ઉપયોગ આપણે કરવો જોઈએ જેથી કરીને આપડાને ખૂબ સલાહ મળે અને આપડા જીવનમાં ખૂખ શાંતિ રહે બાકી કે તમારું તો કેવું છ
હા ભાઈ એટલે કે હવા ખેડૂતોનું જીવન તો ખેતી માં જ નીકળી જશે ને ખેડૂતો પણ હવે ખેડૂતોને એટલી બધી સહાય મળવી જોઈએ તો પછી સરકારી યોજના બધા પ્રકારની લાભ મળવો જોઈએ તો ખેતી કરશે સારું તો ભાઈ મળે પાછા હવે ખેતી વિશે તો ઘણી બધી આપડે આગળ વાતચીત કરવાની છે પરંતુ જે કામ એટલે ફોન મૂકતો, ચાલો ભાઈ મળીએ.
હા ભાઈ ચાલો મળીએ